હલો
હલો, જે શ્રી કૃષ્ણ.
જે શ્રી કૃષ્ણ. મજામાં?
હૌ, એકદમ મજામાં. તમે કેમ છો? હમણાં તો જલસા જ હશે યાર, તમને તો!
જલસા, જલસા.
નવી નવી ગાડી લીધી, તો પછી જલસા જ હોય ને!
હા.
મારે પાર્ટી ક્યારે આપશો? મને પાર્ટી જોઈશે.
તમે જ્યારે કહો ત્યારે પાર્ટી આપીએ.
એ તો કેતા બી નથી કે ગાડી લીધી. આ તો મેં પૂછ્યું ત્યારે કો છો.
અરે એની માટે તમારે આવવું પડે ઘરે.
ના ના, એ તો નવી ગાડી લઈને અમારા ઘરે આવવાનું હોય તમને.
આઈશ, આઈશ.
આવજો. બરાબર. મારે પણ એક એવું લાગે છે પપ્પા કેહેતા હતા કે, ગાડી લેવાનો વિચાર છે એમ.
હં.
બજેટની કોઈ ચિંતા નથી, પણ આમ સારી એમ એવી રીતે. તમે સજેસ્ટ કરો. ઇલેક્ટ્રિક. તો એક કેવી સક્સેસફુલ જાય ઇલેક્ટ્રિક?
હા, હા. સક્સેસફુલ જાય હા.
બરાબર. પણ એ દૂર સુધી ના જઈ શકે ને?
કોણ કે ના જઈ શકે? જઈ શકે ને! તમે જ્યાં હા, તમારે જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જવાય.
અચ્છા.
ચાર્જિંગ જોડે રાખવાનું અને, જો બીજે પણ બધે ફાય, અહિયાં, આપડે સ્ટેશને કોઈ પણ ફાયર સ્ટેશને છે ને અત્યારે આપડે અહિયાં બન્યું છે. ફાયર સ્ટેશન આગળ ચાર્જિંગનો પોઈન્ટ. ત્યાં કરી દેવાનું ચાર્જિંગ. બાર બહાર જવું હોય, તો કલાકમાં થઇ જાય ત્યાં. બીજે પણ બધે બધી હોય છે જ
બરાબર.
હા.
તો સરસ તો પછી જોઈએ હવે એટલે પપ્પા કે કે કોઈ. બધા જોડે થોડું આઈડિયા લઈ લે કે કઈ કાર લેવી સારી એમ.
હા.
તમે યાદ આયા મેં કધું તમે અત્યારે સાંભળ્યું તું તમે લીધી છે તો તમને ખબર હશે એમ.
હા મે તો કઈ કાર લીધી છે હાઈબ્રીડ લીધી છે.
અચ્છા.
પેટ્રોલ પ્લસ. ચાલીસ તમે ચાલીસની સ્પીડ સુધી પેટ્રોલ વપરાય. અને ચાલીસ થી ઉપર સ્પીડ તમે જ જવા દો ને એટલે ઓ ટોમેટિક પ્લેમાં થઈ જાય ઇલેક્ટ્રિકમાં.
અચ્છા એવું છે એમ.
હા‌.
બરાબર.
સારી આવે, એ લેવાય તમારે.
ઓ કે. તો એ તમને કેટલા સુધીમાં પડી?
અમારે જોવો ને બધું થઈને એક સત્તર સુધી માં પડી.
બરાબર.
હાઈબ્રિડ છે એટલે તમે જોવો. ચાર્જિંગ આ જે ઇલેક્ટ્રિક આવે ને ઇલેક્ટ્રિક લેવી હોય. થોડા એમાં એક બે ઓછા થઇ જાય. પંદર સુધી મળી રહે. હા આ તો મેં હાઈબ્રીડ લીધી છે ને પેટ્રોલ નું પણ. થોડું વધી વધી જાય ને કોસ્ટ.
હા હા. હા. બરાબર અમે અત્યારે પેટ્રોલ ડીઝલ ના ભાવ તો ક્યાંય વધ્યા છે.
હા હા એ તો હજી પણ વધવાના જ છે.
એ ક.
બોલો બીજું. આવો તો આ સાઈડે આવો ને. તમે તો તમને હું કાર બતાવું તમને તો આવડે જ છે ગાડી.
હા મને આવડે છે ગાડી.
તો તમે એક દિવસ લઈ જજો એક દિવસ જ ગાડી ઘરે હોય છે. શનિવારે લઈ જજો, રઇવારે આખો દિવસ ફેરવજો. તમે જોઓ, કેવી આવે છે, તમને ફાવે છે? આમ તો ફાવે જ. કઈ હોય, એવુ કઈ છે નહી એમાં.
બરાબર.
હા, ઓટો લીધી છે હો મેં! હા, અમને ઓટો લીધી છે.
અચ્છા એવું છે એમ‌? બરાબર. સરસ તો, હું આઈસ, જો મને ફ્રી હસે ને તે ક્યારેક. તો હું એવું હસે, તો તમારા ઘરે પેલા જોઈ જઈસ.
હા. એટ પપ, હા, તમારા પપ્પાને પણ બતાવજો. એમને પણ આઈડિયા આવે ને કે, એમને પેલી ગાડી ફેરવેલી છે ને.
હા.
તો ઈલેક્ટ્રિકમાં એમને જોવું, જોવું પડે એક બે વાર.
પપ્પા એજ કેહેતાતા કે કઈ લઈએ એમ, તો મેં કીધું હું પૂછી જોઈસ. કે મારા ફ્રેન્ડ એ કે લીધીતી એમ, એટલે મેં સાંભળ્યું તુંક તમે લીધીતી મેં કીધું તમારથી સજેશન લઈ જઉં ને એમ.
હ હા, આમાં દસ વરસ ની વોરંટ, કઈ થતું પણ નથી.
બરાબર દસ વરસ સુધી સરસ કહેવાય તો તો
દસ વર્ષમાં તમારે કઈ પણ થાય તો એ ચેન્જ કરી આપે ને સર્વિસ પણ સારી મળી રહે છે બધા કે છે ને નથી મળતું નથી મળતું.
હા.
એ જેની જોડ ના હોય ને બધા વાતો કરે છે બાકી જેની જોડ હોય ને એ તો કોઈ વાત નહી કરતા.
હા-હા એ બરાબર.
હા. મેં પણ માર ફ્રેન્ડનું સજેશન લીધું હતું એ એને જ જો ત્રણ વરષ થઈ ગયા.
બરાબર.
કાલ લાઈ હા.
એ તો અમે બી જોઈએ છે. અમારા ત્યાં આજુબાજુમાં એક એ અંકલ છે ને, એ લોકો ઇલેક્ટ્રિક ગાડી લીધી છે, તો એ એ લોકો સવારના લઈ જાય, જોઈએ, એમ આવે, મે કીધું છે તો સારી પણ હવે સુ થાય ખબર નહી લોકો કે ઇલેક્ટ્રિક ના લોવી ના લેવી જોઈએ એમ ને.
ના ના લેવી જ જોઈએ માર ફ્રેન્ડ ની છે ને હું બે દિવસ લઈને આયોતો ઘરે શનિવારે લાઈ દીધીતી. પણ રવિવારે છે ને મેં, મેં આખું ફેમિલી પપ્પાને પણ બતાવી તી. એ કેવી આવે એમને પણ ફેરવવાની થાય છે કઈ જેવું હોય તો એ જોઈએ ને એમને! તોમે બધા ફેમિલી સાથે ડાકોર ગયા હતા.
અચ્છા.
હા, તમને આઈડિયા પણ આવી ગઓ ઘર વાળા કે કે હા સારી છે લેવાય કઈ પ્રોબ્લમ નથી. હજી એમને એમને ઘર વાળાને પણ બતાવવું પડે ને.
હા-હા બતાવી પડે તો જ ખબર પડે ને કે બધા કેય પ્રમાણે લેવાયને.
હા જોવ ને મેં સાત વાગે નીકળ્યા તા
અચ્છા.
ડાકોર જવા માટે ડાકોરે દર્શન કરી લીદ્યા સારા. રણછોડ રાયના.
હા-હા.
હલ્દીથી ઘાટેે ગયા.
બરાબર.
ગુમતી ઘાટે દર્શન કરીને થોડુંક ફર્યા પછી ત્યાં ડાક ડાકોર જઈએ તો બાપાલાલ ના ઘોટા તો ખાવા જ પડે.
હા એતો ગોટા મજા આવે ખાવાની.
ગોટા બધા ને બધા પછી મમ્મી ક્યાં લોટ લેવો છે. આપડે ઘરે પણ બનાવીશું. અમાર રવિવારે છે ને ગોટા તો બનાવે છે કંઈક નું કઈક હોય. ડાકોર થી લોટ લાય દેવાનું વધારે ચાલે. હા.
બરાબર સરસ ને ઘરે ભી ખાવા મળી જાય.
હા જોઓને અમે પછી ત્યાંથી આ આગળ બાપાલાના ગુટા ખાધ્યા પછી એક હોટલ છે આવે છે રામદેવ ત્યાં જમીને ઘરે આયા ત્રણ વાગે
બરાબર.
હમ્મ પછી પણ મેં આટો મારવા ગયા ભાઈ સાથે ભયને પણ બતાવી જોવ આવી આવું છે. તે એને પણ કીધું નાન સારી છે લઈ લે મોટા પપ્પાના છોકરાએ કીધું કે મારે પણ લેવી છે કે હવે હું પણ લઈ લઈશ
બરાબર તો સરસ તો પછી હું ભી ઇલેક્ટ્રિક લેવાનો જ વિચાર કરુંને તો પછી પ પ્પા ને સમજાવવા પડશે તો હવે.
હા હું તમને એટલે તો કઉ છું મારી લઈ જજો લે એમના આઈડિયા આઈ જશે અને હું એમ જ કહું છું તમે કઈ લોંગ રૂટમાં જઈ આવ જો
હા.
હા.
સારું તો એક દિવસ જોઈશ ફ્રી હઈશ ને સન્ડે ના મારી છુટી હશે ત્યારે આઈશ તમે હશો ને ઘરે સન્ડે ના
હા હા છું જ ઘરે જ છું ના ના સંડે ઘરે જ છે.
ઓકે તો પછી હું આવીશ એવું હશે તો પપ્પાની જોડે લેતી આવીશ. અને એમને બી બધા ફ્યુચર ની ખબર પડી જાય ને અંદર
હા હા.
તો પછી અમે તો એ પ્રમાણે લેવાનું વિચારીએ ને
હા મેં તો સાઉન્ડ સિસ્ટમ અલગથી કરાઈ છે.
અચ્છા મ્યુઝિક તો જોઈએ યાર
તો જોઈજ એજને
તો તો જ મજા આવે ગાડી ચલાવાની.
હા મારે તો હું ગમે ત્યારે ગાડી લઈને નીકળું ને તો વાગતું જ હોય કે વાગે ને તો ટાઈમ જાય ખબર ના પડે હા જોબ પર જવાનું તો બોર થઈ જવાય સવાર સવાર મૂડ ફ્રેશ રાખવુ પડે.
હા એ તો છે અને એક તો તમારે તો જોબ જ્યાં જાઓ છો એ પણ કેટલું દૂર છે.
હા હા એજ ને
બરાબર.
હું જોબ જોઉં છું જોબમાં બધા બે બે ત્રણ લોકો એ જોયું
હા.
તો બધા એ વિચાર્યું કે ના હવે લાવી જ છે.
હા અચ્છા.
ઓનર જોડે તો હતી જ ઇલેક્ટ્રિક કાર
અચ્છા.
એને પણ મારી જોયું તું કે ના ના મારે અરે પણ લાવી જ છે.
બરાબર.
એ પણ લાવવાના છે.
બરાબર સરસ ને તમને જોઈને હવે બધા લાવશે.
હા ત્યારે માર્કેટ ઇલેક્ટ્રિક કાર પર વધારે જાય છે.
હમ્મ પછી આ પેટ્રોલ પંપ ની જગ્યા પછી ઇલેક્ટ્રિક પંપ હશે.
હા પછી ચાર્જિંગ સ્ટેશન જ હશે બધી અત્યારે મોસ્ટ ઓફ તો બધા ચાર્જિ સ્ટેશન થઈ ગયા છે આપડા એરિયામાં ત્રણ છે ને
મને એટલો બધો ખ્યાલ કેમ નથી
અરે હા છે જ નહી યાર જે પેલું હ અમારે અમારે ઘરની બહાર જાાવ ને તમે
હા
ત્યાં છે ને હવા વાળાની બાજુમાં જ છે પણમ્પ આ ચાર્જિંગ સ્ટેશન
બરાબર હું મેં ખ્યાલ નથી કરે હું એ સાઈડ અત્યારે આવી નથી ને એટલે કદાચમાં નહી ખબર હોય વાંધો નહી હતો હવે લઈશું એટલે આવવાનું તો થશે જ
હા હા
સારું ચાલો તો પછી હું સંડે ને આવું તમારા ઘરે બરાબર
હા હા સારું સારું
ચાલો જ
ચાલો જય શ્રી કૃષ્ણ